હલો.
હા જય શ્રી કૃષ્ણ.
જેશી કૃષણ બસ મજા હો. હા અને તમે કેમ છો.
બસ મજા મજા.
હા જો આપડે તો આખ ઘણું રોજ ન રૂટીનને રૂટીનને કામ. કરતા હોય કરતા હોય એમાં પછી ક્યારેક આપણે લગ્ન પ્રસંગમા જવાનું થાય. તો એ ઘણી મજા આવે છે ને એન્જોય પણ થઈ જાય. અને. એના આપણા જીવનમા જે રીતિ રિવાજો છે એનુ પણ ખૂબ મહત્ત્વ છે.
હા.
આપણે ત્યાં લગ્ન પ્રસંગમાં કેવા કેવા રીતિ રિવાજ હોય અને એ મા શું આપણે. એન્જોય કરીએ એના વિશે થોડી વાત કરીએ આપણે એમ અન, કાયમ જે રૂટીન ન એક ન એક કામ ચાલતું હોય એના એના પછી જો આપડે કોઈના. ના લગ્ન પ્રસંગ માં જાવાનું આવે. તો આપણે કેટલી બધી પેલેથી તૈયારી કરીએ કરવા માંડીયએ. કે ભાઈ હા ચાલો લગ્નમા જવાનુ છે તો. સારી સારી નવી નવી સાડીઓ લેવાની. અને પછી કોઈ ચણિયા ચોળી છે. કે પછી હવે તો બધુ નીકળુ છે કે પેલુ. અ લેંગા અને એવું બધું પછી. જેન્ટ્સમા છે તો કુર્તા પાયજામા શેરવાની. એવું બધું શોપિંગ કરવાની મજા આવે. અને પછી આપણે ત્યાં જઈએ તો ત્યાં પછી એ બધું પહેરવાનું એને. એને જે અનુરૂપ આપડે પાછુ બધુ. શ્રીંગાર જે કરીએ કે મતલબમા જે. અ શણગાર કરીએ બધું પહેરવાનું હોય તે બધાની ખરીદી કરીએ. તો એમાં બહુ મજા આવે અને પછી. અ જો ઘરના જ હોય આપણા સાવ નજીકના સગાવાલા ના હોય તો પછી આપણે હવે. તો એવો પણ કોન્સેપ્ટ હોય છે. કે ભઈ આપણેે એક સરખા કપડા પહેરવાના હોય છે એક કલર ના પહેર. વના હોય છે. તો આપણે શું કરીએ પછી એમાં એ રીતનું બધું શોપિંગ કરીએ અને. અને પછી ત્યા બધ. બધા એક સરખા કપડા એક કલરના બધા પહેરે અને પછી આપણે. જે બધી સેરેમની કરવાની હોય તેમાં એવું મજા આવે છે.
હા ઓલુ કેવાય ને. કે લગ્ન એ માત્ર બે વ્યક્તિ નુ મિલન નથી પણ બે. બે પરિવારો બે સંસ્કૃતિઓ અને બે જીવનની નવી શરૂઆત છે. એમ આપણા ભારતીય સમાજ. મા લગ્ન લગ્ન ને એક પવિત્ર સંસ્કાર માનવામા આવે છે. અમ દરેક રાજ્ય પછી દરેક સમાજ અને દરેક પરિવારના લગ્ન. રીતિ રિવાજો અલગ અલગ હોઈ શકે છે એમ પણ એનો મો. ટીવ હુ શું હોય છે કે પ્રેમ વિશ્વાસ અને એકતા. અને સુખી દાંપત્ય જીવનની શુભ શરૂઆત થાય એમ.
હા એ બરાબર છે હા અને રીતિ રિવાજોમાં કેવું છે કે બધાને. થોડા થોડા અલગ અલગ રિવાજ હોય છે પણ આમ લગભગ સરખા સરખા જ હોય છે. થોડો ઘણો ફરક હોય છે તો કેવુ હોય અમારા. અમારે ત્યાના લગ્ન હોય તો એમાં કેવું અમારે હોય છે પેલા તો મંડપારોપણ. થાય કે જેમાં ગણપતિ અ દાદા ની સ્થાપના થાય ને પછી એ બ ધી વિધિઓ થાય તો પછી પીઠી રસમ હોય છે. પછી આપડે કેવું કે મામેરા ની રસમ હોય છે. પછી જલ ભરવા જવાની રસમ હોય. એ પછી રાત્રે દાંડિયા રસ ને એવું બધું હોય છે. પછી બીજા દિવસે કેવ જાન જાય અથવા તો દી દીકરી ના લગ્ન હોય તો જાન આવે. અને જો દીકરા ના લગ્ન હોય તો જાનમાં જાવાનું હોય. અને વરઘોડો નીકળે અને પછી લગ્ન થાય. તો આ બધા જે રીતિ રિવાજ છે એ બધા બધાનામાં હોય છે પણ થોડા થોડા અલગ હોય છે. તો તમારે કેવા રીતિ રિવાજ હોય છે. તમારામાં તમે લોકો એ કોઈના એ પ્રસંગમાં જાઓ તો તમે કેવી રીતે એન્જોય કરો છો?
હા એટલે અમારે પણ એમ જ હોય છે કે પેલા તો સગાઈ અથવા ગોળ ધાણા થી શરૂઆત થાય છે. એ પછી ગણેશ સ્થાપના થાય છે પછી મેહંદી ન પણ પણ પ્રસંગ થાય છે અમારે આ ઈ દિવસે હા ઈ દિવસે વધુ ના હાથ અને પગ પર સુંદર મહેંદીની ડિઝાઇન બનાવવામાં આવે છે. મેહંદી ન સંગ પણ હોય છે પછી હળદરની વિધિ પણ અમારે હોય છે. વર અને વધુ વર અને વધુ ને હળદર લગાડવામાં આવે છે.
હું
લગ્ન પહેલા ઘણી જગ્યાએ ગરબા અને સંગીત સંધ્યા પણ યોજાવામાં આવે છે અમારા મારીને પણ આ આવી રીતે દાંડિયા રાસ છે.
જાન આવે છે પછી જયમાળા વર માળાની વિધિ થાય છે કન્યાદાન મંગળ ફેરા ઘણું થાય છે એમ સિંદુર સિંદુર ભરે છે અને મંગળસૂત્ર પહેરાવે છે. અને પછી વિદાય થાય છે.
હા એ વિદાય નો પ્રસંગ બહુ થોડોક પેલો હોય છે જાણે આપણને કેવું કે થોડુંક આમ અ આખા આખા લગ્નમાં આપડણે એન્જોય કરેલું હોય છે પણ જયારે વિદાય પ્રસંગ આવે ને ત્યારે લગભગ બધા જ પક્ષ ના હોય કે પછી વર પક્ષ ના હોય કન્યા પક્ષ ના હોય બધાને આંખમાં આંસુ આવી જ જાય છે એ પ્રસંગ થોડોક આપણને દિલથી દિલ થી આમ થઈ જાય એવું છે કે ભાઈ હા એમાં દી દીકરીને પોતાનું ઘર છોડીને સાસરે જવાનું હોય એટલે થોડોક વધારે લાગણીશીલ બધા બની જાય છે એમાં
હા લગ્ન પ્રસંગમાં આમ કેવાય ને વિધિઓ નો તે સમૂહ નથી એમ દરેક રીતિ રિવાજ પાછળ કોઈ ને કોઈ સુંદર સંદેશ આમ છુપાયેલો છે. અ જેમ કે મહેંદી મહેંદી આનંદ અને શુભ્તા નું પ્રતીક છે. પછી હળદર આરોગ્ય અને પવિ પવિત્રતાનું પ્રતીક છે. વરમાળા એકબીજાના સ્વીકાર નું પ્રતીક છે. પછી મંગળ ફેરા જવાબદારી અને વિશ્વાસનું પ્રતીક છે. સપ્તપદી જીવનભરના સાથ નું પ્રતીક છે અને વિદાય નવા જીવન ની શરૂઆતનું પ્રતીક છે.
હમ્મ ખુબ સુંદર વાત કયરી કારણ કે આજે બધું આપડે અ હિન્દુ જે રીત રિવાજો છે, એ કઈ ને કઈ સંદેશ તો આપે જ છે હા એ તો છે જ એ જે હલ્દી રસ મ હવે તો કેવું હોય છે, કે બધા ભેગા મળીને એમાં પાછું કેવું યલો કલરના જ કપડા પહેરવાના. એવું બધું હોય અને પછી થીમ રાખે છે, હા અને બધા ભેગા મળી ને પછી એકબીજાને એ હલ્દી તો લગાવે ને પછ પછી ફૂલો થી પણ હવે તો એવો રિવાજ હવે તો અમારે આવી ગ્યું છે. કે બધા પેલા આપડે ગલગોટા ના પીડા ફૂલ હોય ને એમનું જે આખું ડેકોરેશન કરે અને પછી ફૂલથી જ બધાય ને આ અ વર અને કન્યા ને બેસાડે અને પછી બધા ફૂલો થી જ એના ઉપર આમ અ વ વરસાદ કરે એના છે એવું બધું અને એ એ એ પ્રસંગ ખુબ મોટો બની ગ્યો છે, હવે આજના જમાનામાં એવું થઈ ગયું છે, અને આજે મેદી નો પ્રસંગ છે, એમાંય બધાને પેલા આપણેે ગ્રીન કલર ના કપડા પહેરે અને પછી બધા લોકો મેંદી લગાવે અને ત્યારે પણ મેેંદીમાં પણ અમાં અમારે તો એવું હોય છે, કે ગીતો ગાય છે. અને બધા ડાન્સ કરે થોડીક વાર ગરબા કરે એવું બધું ચાલતું હોય અમારા અને આ જે સંગીત સંધ્યા હોય છે અથવા તો એમાંય હવે તો નવા નવા કોન્સેપ્ટ આવી ગયા પેલા તો કેવું ગરબા જ હતા. પણ તે બધા ગરબાજ રમતા તા પણ હવે કેવું છે, કે બધા કોઈને કોઈ મુવી ના કોઈ ગીત હોય એના ઉપર ડાન્સ ના સ્ટેપ શીખે અને પછી એના ઉપર બધા એવા ગ્રુપ બનાવીને પછી ડાન્સ કરે. અને અ પછી જાત જાતનું અંદર બધું પણ બીજું બધું પણ રાખેલું હોય. છે કે એમાં આ કેવુ સંગીત ખુરશી પણ રાખી જે મ્યુઝિકલ ચેર કે ને એવી એવી ગેમ્સ પણ રાખે છે હવે તો. અને જાત જાતનું એવ હવે બહુ આમાં એન્જોય કરવાનું થાય છે, સંગીત જે સંધ્યા હોય છે. એમાં અને એમાં પણ કેવા કે ફ્લાવર વાળા જ કપડાં પહેરવાના. યા તો કોઈ વેસ્ટર્ન કપડા જ પહેરવાના. એવું બધું એવા બધા કોન્સેપ્ટ હોય છે. તો એમાં આમ હારું લાગે છે, કે હા ચાલો ભાઈ એમાં આપણે એન્જોય કરી શકીએ છીએ.
હા, આજના સમયમાં તો લગ્ન ની ઉજવણી કરવાની રીતમાં ઘણો બદલાવ આવ્યો છે, હવે તો લોકો ડેસ્ટિનેશન વેડિંગ કરે છે, થીમ વેડિંગ કરે છે. અને આધુનિક સજાવટો સજાવટો નો ટ્રેન્ડ વધી રહ વધી ગ્યો છે, છતાં પણ આપણે આપણા પરંપરા પરંપરાગત રીત રિવાજો અન ને સંસ્કૃતિ ને ભૂલી ભૂલવી જોઈએ નહી એમ.
હા હા એ વાત સાચી છે.
એલા યુથ આમ કેવાય ને કે યુથ ગમે એટલું આગળ વધી જાય પણ લગન જે રીત રિ જે રીતિ રિવાજ થી થવા ના હોય આપણે ઈ તો કરવાનું જ હોય એમ
હા એ કરવા જ જોઈએ ને રીતિ રિવાજ પ્રમાણે જ કરવા જોઈએ એમાં આપણેે જે વડીલો આગળ જે છે ઋષિ મુુનિઓ એ પેલે થી જ આવે એમ કઈ ને કઈ એની અંદર કોઈ જીવનમાં આપણને સંદેશ મળે જ છે એટલે એ પ્રમાણે જ કરવું જોઈએ અને તો જ આપણે સુખ સુખી થાય અને બે પરિવાર તો મળે જ અને એને લીધે બધા સગા વાલાઓ આપડી ઘરે આવે છે અને એ બાને મળે છે બધા હવે આજના જમાનામાં તો કેવું છે કે કોઈ એકબીજાના ઘરે જલ્દી થી કઈ કોઈ જતું નથી તો આવી રીતનો લગ્ન પ્રસંગ હોય તો સરસ થી બધા આવે અને બધા એકબીજાને હળે મળે અને બધા એકબીજાને ઓળખી કે હવે આજના જમાનામાં તો છોકરાઓ હોય છે તે જલ્દીથી કોઈ જતા નથી કોઈના ઘરે તો ઓળખતા પણ ન હોય અને આપડે આપણા વ વીતનથી ઘણા વખતથી દૂર થઈ ગયા હોય તો છોકરાઓ બહાર ભણતા હોય તો કોઈને ત્યાં જતાય ના હોય તો આવો લગ્ન પ્રસંગ હોય ને તો ત્યાં જઈએ તો આપડા આખા કુટુંબ ના કોઈ મામા માસી ફાઈઓ બધાને ઓળખે એમના છોકરાઓને ઓળખે અને એકબીજા આપણેે બધા સારી રીતે અ એકબીજાને ઓળખીએ અને એન્જોય કરી શકીએ
હા લગ્ન નો સાચો આનંદ મોઘ મોંઘી સજાવટ કે ખર્ચો ખર્ચમાં નથી એમ પરંતુ પરિવારનો પ્રેમ એકતા અને આશીર્વાદ આશીર્વાદ અને ખુશી માં છે એમ
હમ હમ એકદમ બરાબર છે
હા તમારી સાથે વાત કરીને મને જાણવા મળ્યું કે તમારા તમારી સાઈડ થી એમ કયા કેવા રી રિતિ રિવાજ હોય છે અને શું બધું હોય છે લગ્ન નું
મને પણ સારું તમારે ત્યાંથી તમારે ત્યાંથી મળ મળ્યું છે ને ઘણું સારું જાણો છે છો તમે બધું કે દરેક કાઈ ને કાઈ સારી સંદેશ ને એવું બધું આપો છો એટલે મને પણ ઘણું જાણવાનું મળે છે
હા હા
પછી બીજા ટોપિક ઉપર પછી વાત કરશું પાછા
હા પાકું પાકું ચાલો હા જય શ્રી કૃષ્ણ બાય
રાખો જય શ્રી કૃષ્ણ બાય